જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બેટા.
હા તમે મજામાં?
હાજી શું થયું પાછું એક્ટિવ નથી થતું કોલ પર્સન.
હા હા એક્ટિવ નથી થતું મારામાંથી તો કોલ થતો જ નથી.
અને એક વાર તો તમે મને કર્યો એટલે એક્ટિવ હતો જ બરાબર ને. મને તમારો કોલ આવ્યો જે આપડો કપાઈ ગયો.
હા બરાબર એ વાત બરાબર તમારી એના પરથી લાગે છે અમારે એરિયામાં થોડું નેટવર્ક ઇશ્યુ હતું.
હ પણ નેટવર્ક ઈશ્યુ હવે તો થઈ ગયો ને ટાઈમ સાંજથી આપડી પાછી વાત અટકી ગઈ.
હા એજ
હા બાકી બધા મજામાં. મમ્મી પપ્પા મજામાં ભાઈ બહેન મજા.
મમ્મી પપ્પા મજામાં હમણાં આયા તા દાદીમાં પણ મજામાં. હમણાં મોટી મમ્મી આયા હતા એમના ફોનમાં પાછું રિફ્રેશ કરીને મેં જોયું તો આવ્યું નથી. તો શું ટાસ્ક અપડેટ
હા બેવુ સાસુ વહુ આવ્યા હતા.
હા બેવુ સાસુ વવુ આયાતા આજે ગયાતા એ લોકો દાદીને પઠીઓ મીના વવુ સમાજમાં ત્યા પર હા નમનના ક્લિનિક પર ત્યાં ગયા હતા.
અચ્છા સાસુ બહુ એકટિવા ઉપર.
ના દાદી માં ને વવુ નવા વવુ.
અચ્છા બધા કારમાં ગયા.
ના ના એક્ટિવા પર લઇ ગયાતા એમને
અચ્છા ભાભી લઈ ગયા દાદી ને દાદી માને વાત સરસ હા સરસ સરસ હમ હા બરાબર છે અને ગરમી કેવી છે.
ગરમી તો અત્યારે તો બહુ છે અહી તો હા.
તમારી સાથે આપડી વાત થઈ થોડું સારું લાગ્યું બસ તમારો ફોન એ કટ થયો આ લોકો બધા બાજુમાં કે લ પડે તો કેનાલમાં ઘણા બધા હ જાનવર ને જોવા મળે મજા આવે છોકરાઓને તો મારો દીકરો ને ઓલી ભાણી ત્યાં ગયા તા તમે તો મારે નથી આવું મને એમ જ હતું કે આ લોકો એક સવા કલાક જાશે એટલે મારા બે ત્રણ કોલ પતાવી લો તો કોઈની સાથે પછી ના થયું તમારો એકટ થયો
ના પણ ઇન્ટરનેટ નું કઈક દેખાતું હતું એમાં તો કે
મેં કર્યો પછી બેને મને કીધું. કે હ હું ત્રણ દિવસથી ત્યાં ત્યાં મારા વિસ્તાર માં મેં કર્યો ત્રણ દિવસથી હું એક કરું એમને આજે એતો ઢીલા ફીલા છે તો આજે પાછું મેં એણે કીધું હું કરું તો મે હા ખાલી મા દીકરોને ભાણી ને બધા આટો મારવા જાય બધા નીકળે એટલે હું ને નાની ઘરે જઈએ તો મને એમ થયું કે તમે એ કરશો પેલા બેન ને કરશે ત્યાંના અમારા વિસ્તાર વાળા માં એમાંથી ના આવ્યો એમને પણ આજ કઈક આવ્યું ખબર નહિ કે કોલ નથી જોતો મને લાગે છે કોલ પર્સન જે આ બટન છે ને એ એમને એટલે મેં એમને કરી લીધું ને મેં જેમ તમને કર્યો ને એ એમને કર્યો બસ કાલે તો વેલી ઉઠી ગઈ હતી તો છે ને મારા સાડા બાર સુધી બે આવ્યા બે આમ ગયા અને બે આવ્યા એ રીતે થઈ ગયું હતું. કે ચલો એટલું તો ચાલશે ઘણું છે.
અચ્છા બરાબર એમ તમારી કેટલા મિનિટ થઇ ગઈ છે.
હમ. આપણે એ તો કેમ શું થયું.
હું તો એમ જ પૂછું છું એટલે
હા અહીંયા દેખાશે બેટા દેખાય છે હજી તો
ના ના તમારી કેટલું થઈ ગયું છે એવું પતી ગયું છે કોલમાં
મને તો જો હ દસ માંથી સાત એવું દેખાય પછી પંદર ને વીસ ને એવી રીતે થશે ને
અચ્છા હા હા બરાબર બરાબર
ત્રીસ માંથી ત્રીસ હતા આ વખતે મતલબભગ કે ઓછામાં પતી જશે કારણ કે ત્યારે ત્રણ ચાર અ શૂન્ય ઉપર અ અસફળ થયા
અચ્છા અચ્છા
હા એટલે મને લાગે છે કે એ પતી જશે ખબર નઈ એટલે ત્રીસ સુધી નઈ ખેંચાય મને એવું લાગે છે બાકી ખબર નહિ હવે
હા એ તો વાત બરાબર તમારી
અને અમે છે ને કાલે પરમ દિસે જે હું જયાબેન જયાબેન કહું ને તો એમનો એમણે મને બે વાર લિંક મોકલી તો તો મને હું ગોઈ તું બપોરે સુવું તું ઓલી સોમવારે રે તો પણ મેં જઈને કીધું કરી જો તો ના થયું પછી કઈક ગડબડ દેખાતી હતી એટલે અમે પેલી એપ નથી આપડી બે મીટિંગ ભરી સરસ હા તો ઈ બધ તું ઓલું જવા દીધું પાછું બધું ડીલીટ કરી નાખ્યું પછી આજે અહીયાં ના તો ર પોર્ટિંગ આવે કે કોને કોના કોલ કર્યા કે આ કે તેમ એપનું નામ તો હું પછી કઉ તો અમે તો પછી જેને કીધું તું કે અનઇન્સ્ટોલ કરી નાખ પછી હમણાં જે મેડમ તો અમારા ઓલા સિંધી બેને કીધું કે ઈ બેન સારા છે બરાબર તરત જવાબદશે તો મેં હમણાં બે ત્રણ જણા ને અમારા વિસ્તાર માંથી પૂછ્યું કે ઈ એપમાં કોને કાર્ય કર્યું તો બે ત્રણ જણા કહેશ કે આ ઈઝી છે જે આપડે આ જે વાત કરીએ ને સરળ છે
અચ્છા એવું છે
હા આમાં સરળ છે એમાં તો તમને ખબર ના આવે પછી મોકલવી પડશે
અચ્છા હા એ તો મને ખ્યાલ છે ત્યાં એમને આપડે જયારે મીટિંગ કરી હતી બધાએ તો જોડે
હા એટલે એટલે હવે પાછું એ એપ સ્ટોર માંથી લીધું છે પછી તમને તો તમે તો બે મીટિંગ મારી સાથે ભરી એટલે તમને આઈડિયા આવ્યા છે અચ્છા એને તો નથી ખબર એટલે ફોટો મોકલો સ્ક્રીનસોટ
ના પણ એનું બી ઠીક છે ગામ હવે તો આપડે મીટિંગ જોઈ હતી એટલે
ત્યારે તાજું તાજું યાદ હતું ને કેવી રીતે કરવાનું હવે મને ધ્યાન નથી
એ તો આપડે ફરી પાછું વિડીિયો ને રેકોર્ડિંગ જોઈએ તો પાછું થોડું ઘણું આઈડિયા ને ખબર પડે
મને પેલામાં પ્રયત્ન કરવો છે જે તમે કીધું ને કે આંટી આમાં આપણે આપડો અવાજ ભરી દેવાનો પછી જો કોઈ ઉપયોગ કરે તો પૈસા મળે એવું કઈક હતું યાદ આવ્યું ને
હા એવી મને કે
હા તો એમાં હું પાછી લિંક માં ગઈ પછી પછી પણ એમાં તો ત્રીસ મિનિટ દેખાડે જ ને
હા એ આપડે જોયું પણ મને કઈ ખ્યાલ નથી આવતું એનું હજુ બી થોડું
જ જોઈને તરત તમે કીધું કે આ કે આમાં અવાજ ભરવાનો અને પછી જો કોઈ ઉપયોગ કરે તો તો થાય આપડી આવક નું સાધન એમ તેમાં ત્રીસ તો હું ચાલુ કરું પત્રીસ મિનિટ નું તો પેલા હું થોડું તૈયારી કરું સારી એવી તૈયારી કરું મારા અવાજની
લખી ને પછી આખું વોઈસ રેકોર્ડ કરવું પડે અવાજ નાખવું જે આખું ફકરા લખીને પેજ પર એક ફકરા બધા લખીને રેડી કરીને પછી આવી રીતના વોઈસ ઓવર આપણેે અવાજ આપ પડે ત્યા
હા તો એ તો મારે આમ તો પછી ત્યાં મને હવે નહી સમય મળે હવે જો મારું જવાનું થશે ને મને લાગે છે કે કાલની છેલ્લી તારીખ છે મારે જે ગીત જમા કરાવવાનું છે. મેં દાઢો સુઠો દાઢો સુઠો સાંભળ્યું. એ મેંને તમારા મમ્મી એ સાંભળ્યું હતું તો એ બરાબર લાગે છે. હજી એક કરું પછી મેં જે તમને કીધું કે મારામાં પછી મર નાખ એ કયો મત પણ બે ત્રણ સાંભળીએ તો હમણાં બસ મેં એજ ચાલુ કર્યું મેં તો જમી લીધું ટાઈમે હ તો ક્યારનું જમી લીધું હાજી
શું જમ્યું તમે હમણાં પછી
અમે દાળ ભાત બટેકાનુંું શાક રોટલી એટલે મેં તો દાળ ભાત ખાઈ લીધા આપ આપડ જે આપડું જે હોય હમ સાજે તો ભૂખ પણ નથી એટલેમે તો ટાઈમે ખાઈ લ હ પછી મોડું તો મને ના ફાવે એટલે ના પડ્યું તો ચાલશે એમ હ પતી ગયું ને આજે ભૂખેય નથી. અને આજે તો મેં જમવાનું પણ બરાબર જમી લીધું હતું.
આપડે તો રાત્રે ભાત જ જઈએ એ વાત તો બરાબર તમારી
હા એટલે મેં તો દાળ ભાત ખાઈ લેધા આ લોકો અહિયાં એક એક એક રોટલી જ ખાય એક એક તો માન માન પણ નામ જોઈએ ભાઈ રોટલી લોટ અને જે સુકું શાક
હા બરાબર એ તું બરાબર છે ત
ડમુળ ખાસે ઢીંગલી ખાશે તો એમ કીધું કે ખાશે મારો દીકરો તોમે ના ના એ ભાત ખાઈ લેશે તો એની ના બનાવશે એમ
બરાબર બરાબર
હ હડા ટીંગલીએ જમ્યો મેં જમી લીધું. હવે આ લોકો છે કરે
હ એ તો હવે
હમણાં બસ મામા મામ ટ હવે એક નાનીને ટાઈમ હોય છે સમય હોય છે દવા ખાવાનો પછી જમવાનું ને આ મારો દીકરો બાકી છે. એ નાચ પાડ છે આ બપોર નું જમાનું તો બઉ મોડું ખાધું છે તમે જો હમણાં તો અમે તને જબરદસ્તી નહી કરીએ થોડીક વાર પછી જોઈશું. પછી અહિયાં કેનાલ કેનાલ એટલે નહેર પાસે જાય ને થોડુંક દૂર પડે એ મને લાગે છે. બાર મિનિટ કે હું જાતી ત પેલા પણ દીકરો સાવ ના ન હતો તો હમણાં બધા ગયા હતા એક કલાક તો મને તો પેટમાં એ જ હતું કે આ બધા જાય હું ને નાની ઘ હતા તો હું છે ને મતલબ પતાવી લઉ એમ
ત આંગણી તો જેટલું જલ્દી પતે સારું બીજું શું
અને જે પેલી એપ પણ કઉ ને પાછી જસ્ટ મેં સ્ટોર કરી તો મું ના ના મેં હ ભલે સિંધી ગીત જોઈ લઉં જે મારે મને લાગે છે કે અગિયાર તારીખ છે કે કાલ ની મારે અ જમા કરાવવો પડશે ઉપર જે મેન ગ્રુપ બની ગયું છે ને
એ તો તમે મને પહેલા બી કીધું બરાબર વાત તમારે એ તો ઉપર તમને આપવું જ પડશે.
હા આપવુ જ પડશે અને હવે જે પાંચ તારીખ નું હતું જે હમ્મ. મતલબ જે અમારું નૃત્ય દેખાડવાનું છે એની તારીખે ત્રીસ આવી ગઈ વેલી આવી ગઈ અને અડધા જણા તો અહંયા બેઠા છે ને ત્યાં હોલનું બુકિંગ આપે છે હમણાં. જે ભારતીય સમાજ નો હોલ હોય ને કે તમારે એમાં પ્રેક્ટિસ કરવી હોય બધાના ઘર તો મોટા ના હોય ને
હા ની તો હવે ત્યાંનું તો આખું અલગ જ થઈ જાય.
તો પેલું બુકિંગ પણ ગયા વખતનું દસ તારીખ સુધીનું પણ એક પણ બુકિંગ ના લીધું અને આ વખતે પણ હવે તો આવે છે. તો પછી અમારા જે ઓલા પ્રમુખ કાકા છે તો કે બધા જે નૃત્ય કરવા વાળા છે જે ભાગ લેવા વાળા છે તો એમને તમે મેસેજ કરીને સમય લઈ લ્યો તારીખ લઈ લ્યો ક્યારે આવશે તો મેં કીધું જી કાકા ઓકે કાકા જી કાકા હવે મેં તો કોઈને પૂછ્યું જ નથી. કારણ કે મને ધ્યાન જ છે ચાર પાંચ જણા અમે અહીયાં છીએ. તો ક્યારે ક્યારે પોચશું એટલે હવે ખબર નહ કેવી રીતે કરશું. પાછો હવે ત્યાં જાય છે એટલે મને થોડોક ટાઈમ સમય દેવો પડશે ને. અને પાછું ચાલુય કરશુ અમે કરવાનું પણ થોડું ઘણું પેલા ગીત નક્કી થાય તો પછી જે શીખવાડવાના જ ને બેન એને કવ બેને મહિના પેલાય કીધું તું ત્યાં હતી તો. કે તમે ગીત નક્કી કરી આપો કારણ કે તમે શીખવાડવાના. તો કે નાના મને બિલકુલ ટાઈમ નથી શાળામાં નોકરી એ કરે છે. અને અહંયા જમાં આવ્યા. નાઈ કે તમે ગીત નક્કી કર લો પછી તો આપડે આપડે બધા સ્ટેપ્સ તો બેસાડી દેસું.
એ તો તમે લોકોને તો બધાને આદ જ છે થોડું આમ કરવાનું ડાન્સ ને એવું બધું તો તમને નૃત્ય કરવાનું ને એવું બધુ આદત
સમય નહ થી આ અહિયાં થી બધા જાશુ ને એકસેેપ આ પ્રોગ્રામ નો સમય આ કાર્યક્રમ નું બહ અઘરું પડી જાય. અમે જાય એટલે સીધી તારીખ આવી જ જાય છે જે પંદર ઓગસ્ટ બરાબર ને. અને ઓમ તો અમારી રજાઓ પણ પૂરી થાય સાત ઓગસ્ટ. ત્રણ ઓગસ્ટ શાળા એવી રીતે ખોલે ત્રણ ઓગસ્ટ સાત ઓગસ્ટ પાંચ ઓગસ્ટ દાદી મા એ જ યાદ કરતા હતા. પણ આ વખતે આપણેે વેલી રજા પડી ગઈ. અમારી ત્રેવીસ મે થી રજા પડી ગઈ અમે આવ્યા ઓગણીસે એટલે એક મહિનો પતી ગયો હતો. અને ઓમ અમારી રજા પડે પાંચ જૂન સાત જૂન અને પછી ખુલે ઓગણત્રીસ જુલાઈ ગયા વર્ષે અમારી વેલી સવારે હતી ટિકિટ અને આપણે મોટા પપ્પાનો પછી જન્મ દિવસ કરવાનો હતો. તો મેં તમે મને પેલા ના કીધું ને મેં હવે કરાવી લીધી બુક એવું બધું છે. તો દાદી મા એ જ યાદ કરતા હતા.
એમનો એ ટાઈમ પર પછી પચાસ નો જન્મદિવસ હતો તો એમને સારું કર્યું હતું આખું.
હા બહુ સરસ કર્યું મજા આવી ગઈ એમ અમે તો ફો ટા જોયા બધા પણ બઉ સરસ થયું એમ અચાનક બધું નિર્ણય લીધો પણ સરસ કર્યો એટલે મારી પછી જવાનું નક્કી થઈ ગયું હતું. તો મોટા પપ્પાનો ફોન આયો હતો કે તમે આવી જાવ મે તો